હલો.
એ વાજ
હા મિત્રો મારાવાજ આવી રહ્યા છે તમારી પાસે.
હ અ શષમિત્ર
હા તો કેવું ચાલી રહ્યું છે જીવન.
અ તો સારું ચાલી રહી છે એ
હા જમમાનું જમી લીધું તમે
હા જમે તમે
હા મેં પણ જમી લીધું હતું હું થોડા ટાઈમમાં તો ફ્રી છું તો તમે ફ્રી છો હવે
હા એ
હા તો ચાલ ને આપણે તોડ ગની ચર્ચા કરી મોબાઈલ અને સોશિયલ મીડિયા ના ઉપયોગ પર
હંધ
તો મેં આજે જોયું કે ઘણા બધા નાના નાના બાળકો પણ મોબાઈલનોો વધુ પટ્ટો ઉપયોગ કરતા હોય છે પણ એ લોકો જાણતા નથી કે મોબાઈલ ફોન નો ઉપયોગ કરવાથી એમના પસ વસા અને એની શું અસર એમના પર પડશે. તે ત વિચચાર કરો કે મોબાઈલ અને સોશિલ મીડિયાનો. આજે આપણા જીવનનો એક અવિભાજ્ય અંગ બની ગયા છે. સવારના અલારમથી લઈને રાત્રે સુધી વખતની. શરી સુધી આ બંને વસ્તુ. આપણી જીવનશૈલીને સંપૂર્ણપણે લી નાખી એમ માનવામાં આવે છે. આપણે જોઈ તોું આજના બાળક શરૂઆત થી લઈને રાત્રે સુતા હોય, ત્યાં સુધી આો દિવસ મોબાઈલ જોતા હોય છે. અને એ જો એ કોઈ વાંધો નથી પરંતુ એ લોકો પોતાના ઉપયોગ પતા નથી, પણ એ લોકો રમવા તો રમવા કે તેમજ કાર્ટૂનો જોવા અને મનોરંજન માટે મોબાઈલ નો ઉપયોગ કરતા હોય છે. જ્યારે હમ ખાસ કરીને હા ખાસ કરીને મોબાઈલ નો ઉપયોગ આપણે ફાયદાકારક માટે ઉપયોગ કરવા જોઈએ અ આપણે જોઈએ તો મોબાઈલ ના જેટલા બધા સકારાત્મક પાસાઓ તરીકે ફાયદાઓ જાણા છે. જેમાં ઝડપી સંપર્ક અને કનેક્ટિવિટી આપણે મબા અને પેલા કોઈ પણ વાતચીત કરવી હોય, કે તેમજ માહિત પહોચાડવા માટે આપણે સદ સહનો ઉપયોગ કરતા પણ આજના મોબાઈલ આધુનિક ટેકનોલોજીનોો ઉપયોગ કરી આપણે ફોન કરી આપણે સેકન્ડોમાં વિડીિયો કોલ કે મેસેજ દ્વારા આપણે માહિતી પહોંચાડી શકે કે તેમજ વાતચીત કરી શકીએ છીએ. અને આપણે જ્ઞાન અને શિક્ષણ નો ભંડાર વિદ્યાર્થીઓ જો મોબાઈલ ફોન ન યોગ્ય ઉપયોગ, કરે તો તિલક પોતા પોતે અદભુત માહિતી મેળવી શકે અને વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ શિક્ષાકો મોબાઈલ નો ઉપયોગ કરીે એક મહાન શૈક્ષણિક સાધન તરીકે સોશલ મીડિયા નો ઉપયોગ કરી અને યુટ્યુબ જેવા પ્લેટફોર્મ પરથી કોઈ પણ વિષ મફતમાં શીખી શકતા હોય છે. તેથી તે લોકોને અભ્યાસ અંગે કોઈ તકલીફ ના થાય તેથી એ લોકો આધુનિક તકનીિક નો ઉપયોગ કરી શકતા હોય છે. અને રોજગાર અને બિઝનેસ ની તકો સોશિયલ મીડિયા એ એવું પ્લેટફોર્મ છે. જેમાં ઇન્સ્ટાગ્રામ ફેસબુક જે માત્ર મંજૂરન માટે નથી પણ નાના અને મોટા વ્યવસાય આ દાર પોતાના ગ્રાહકો સુધી પહોંચે છે. જેના ડિજિટલ માર્કેટિંગ અને કનેક્ટ
કે
દ્વારા આજે મોટો બિઝનેસ બની ગયો છે તો મ એવી અનેક બધી પ્લેટફોર્મ છે જે મોબાઈલ દ્વારા આપને મે શ કે તો માનતો કે કે મોબાઈલ નો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરવો જોઈએ. મીટર તમેશો.
અ તો કું આપણા મોબાઈલનો દુરુપયોગ કે વધારે પડતો ઉપયોગ કરવાની જોઈએ નહીં આપણને જેટલ કામ હોય તેટલું જ. મોબાઈલનો ઉપયોગ કરવો જોઈએ ખોટી રીતે તેમાં ગેમ રમવી કે મવીડીએ આપ ટાઈમને બગાડી. આંખો જ દુખી આવે છે મોબાઈલને જેટલો ઉપયોગ હોય એટલે જ કરવો જોઈએ.
હ
આજના ડિજિટલ યુગમાં મોબાઈલ અને સો માનવ જીવન ન અભિન ભાગ બની ગયું છે. ના્ઞની ઉંમરના બાળકો હોય કે વૃદ્ધ લોકો હોય. દરેક વ્યક્તિ કોઈને કોઈ રીતે મોબાઈઇલ અને સોશિયલ મીડિયાને ટ્વટ કરે છે. આ સાધન દ્વારા સંચાર શિક્ષણ મનોરંજન અને વ્યવસાયના ક્ષેત્રમાં ઘક ક્રાંતિ આવે છે મોબાઈલનું મહત્ત્વ મોબાઈલ ફોન માત્ર વાતચીત તો સાધન રહેહી નથી રહ્યું પરંતુ તે એક નાનું કોમ્પ્યુટર બની ગયું છે. મોબાઈલ દ્વારા લોકો ઇન્ટરનેટ નો ઉપયોગ કરી શકે છે ઓનલાઈન અભ્યાસ કરી. સેવીકે છે. એપ્લિકેશન દ્વારા પોતાના કો સુંદર કાર્ય સરળતાથી કરી શકે છે. એમાં સોશિયલ મીડિયાનું મળવ સોશિયલ મીડિયા લોકોને વિશાળમાં વિશ્વભરના લોકો સાથે જોડે છે. તેના માધ્યમથી લોકો પોતાનો વિચાર છૂટ વિડીયો અને માહિતી અન્ય લોકો સુધી પહોંચાડી શકે છે તે સામાજિક જાગૃતિ ફેલાવવા નવી માહિતી મેળવવા અને સમાજમાં થતા પરિવર્તન વિશે જાણકારી મેળવવા માટે ઉપયોગી છે. મોબાઈલનો શિક્ષણ ક્ષેત્રે ઉપયોગ જે આપ મોબાઈલ ઓનલાઈન વર્ગમાં ભાગ લઇ સકે છે. તેમજ શૈક્ષણિક વિડયો અને ઈ પુસ્તકોથી્ધ થાય છે. વિદ્યાર્થી નવા વિષયો વિશે માહિતી મેળવી શકે છે શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ ઝડપી સમાળ શકી છીએ મોબાઈલ ઓનલાઈન વર્ ક્લાસમાં ખૂબ ઉપયોગી છે તેમજ શિકષણિક પીઢઓ કે જે મોબાઈલમાં સરળતાથી મળી જાય છે તે જો આપને સરળતાથી. તે વાંચન કે સમજી શકી છે કારણ કે મોબાઈલ માંથી. તેવી એનિમેશન દ્વારા સમજાવવામાં આવતું હોય છે. તેથી બાળકને વધુ ને વધુ પડતી માહ માહિતી મળે છે. મોબાઈલ ન વ્યવસાય ક્ષેત્રે ઉપયોગ ઓનલાઈન માર્કેટિંગ અને જાહેરાત સરળ બને છે આપણે મોબાઈલમાં જ જાહેર આપણે જે વસ્તુ કેતની જાહેરાત કરી શકે છે તેમજ નાના વેપારીઓ પોતાના ઉત્પાદનનો પ્રચાર કરી શકે છે. ગ્રાહકો સાથે સીધો સંપર્ક સ્થાપિત કરી શકાય છે. ડિજિટલ પેયમેૅન્ટને ઓનલાઇન વ્યાપારને પ્રોસાાનમાં છે. તેમજ મોબાઈલનો મનોરંજનનો ઉપયોગ મોબાઈલ અને સોશિયલ મીડિયા દ્વારા ગીતો સાંભળવા ફિલ્મો જોવા. રમત રમવા અને વિવિધ મનોરંજક કાર્યક્રમોનોો આનંદ મા શકાય છે. તેનાથી લોકોને પરિસદ ના સમય મનોરંજન મળે છે. મનોરંજન એ થોડા સમય માટે એ કારણ કેારપ દેશ મોબાઈલ લાગ આપ સમય આપ પાસેતો હોય. એમાં આપણે કશું કાર્ય કરવાનું એમાં આપણે મોબાઈલ ન મનોરંજન તરીકે ઉપયોગ કરી શકીએ છીએ તેના સિવાય આપણે મનોરંજન. કરવો જોઈ ન કારણ કે તે આપણા માટે નુકસાન છે. મોબાઈલ અને સોશિયલ મીડિયાને લાભો માહિત ઝડપથી થાય પ્રાપ્ત થાય છે કોઈ. વિશ્વમાં કોઈપણ ખૂણામાં રહેલા લોકો સાથે સરત સંપર્ક હો છે તેમ જાન અને કૌશલ્યમાં વધારો થાય છે. વ્યવસાયિક તકોમાં વધારો થાય છે. સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે છે. મોબાઇલ અને સોશિયલ મીડિયાને કેેટ લાગો. વધુ પડતો ઉપયોગ એ વ્યસન ન સ્વરૂપ ધારણ કરી શકે છે તેમજ. આખોની સમસ્યા છે ઉ ઘટાડો માનસિક તણાવ જેવી સમસ્યાઓ થઈ શકે છે. અને ખોટી માહિતી અનેેેલા છે. આ વાત મેં નોટિસ કરી્યું છે કે મોબાઈલમાં કોઈ પણ માહિતી ખોટી હોય. એ તરત ઝડપથી ફેલાય છે અને લોકો સુધી એ પહોંચે છે. વ્યક્તિગત માહિતી ચોરીિતવાણ યોગ. વ્યક્તિગત માહિતી ચોરી કરવા જો હુમ રહેહી અ્યા કાર્યક્ષમાં ઘટાડો થાય છે જે મોબાઈલ ન વધુ ઉપયોગ કરીએ તેમ અભ્યાસ આપણ ઓછો થાય છે. તેથી આપણે મોબાઈલ નો ખુબ ઓછો ઉપયોગ કરવો જોઈએ તમારા શૌ અભિપ્રાય છે મિત્રો.
સામે તો તમે કીધું એમ જ. મોબાઈલ ફોનનો તેમજ સોશિયલ મીડિયાનેગ મનોરંજન માટે કરવું એ યોગ્ય છે પણ એટલું બધું નહી કે એના આખો દિવસ અ હ દિવસ રાત કરિયાત કરવાનું અને મોબાઈલ ફોન નાજ તો. કેટલાક ગેરફાયદા છે તેમાં સમયનો બગાડ અને વ્યસન સોશલ મીડિયા નો. લાંબા સમય સુધી સ્ક્રીન ગયા કરવી. લોકોને રીતની બનાવી દે છે. કલા તો ક્યાં નીકી જાય. તેને તે લોકોને ખબર નથી પડતી અને તેથી તેમના કામ અને અભ્યાસ નો પણ સમય બગડે અને તેમાં પણ અડચણરૂૂપ બની શક. ય છે આમ આપણે જોઈએ તો મોબાઈલ અને સોશિયલ મીડિયા પોતે ખરાબ નથી. પરંતુ તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે આપણા હાથમાં છે. જ તેનો સમ દરેક કામ માં અને મર્યાદિત ઉપયોગ કરવામાં આવે તો પ્રગતિ નું સાધન બની શકે એમ આપણ કે શ એ છે તો મિત્રો તમે આ મને સમય આપો તેના બદલ તમારો આભાર